બસ. મજામાં. બોલો બોલો? મિલન ભઈ હરા સમય પછી
હા, બસ હમણાં થોડાક કામમાં નવરા હતા નઈ તો કઈ કોલ થાતો નતો. અત્યાર ફ્રી હોત મેં કીધું કોલ રુ મયુરભાઈ ન.
હવ હોય વ બધી કામમાં વ્યસ છો.
હા, હવે જોબમાં તો હુ હોય સવાર સે સાંજ સુધી વેસતા જ હોય. થાકી ગયા હોય એ વાત સ રાતે સુઈ જાય ડાયરેક વેલા.
હા, એ પણ છે. બાર કલાકની જોબ હોય છે ને તમારે?
હા, યાર અમારે મેડિકલ ફિલ્ડમાં એ જ વાંધો ન બાર કલાકની શિફ્ટ હોય એક.
હા, એ તમારે પ્રોબ્લેમ રે પણ ઈમા તમાર રસ ધરાવતો વિષય શે એટલે વાંધો ના આવેન.
રસ ધરાવતું તો છે ન તો એમ કઈ વાંધો નથી પણ કામ બઉ જ વધારે હોય અહીયા.
હા, એ લોડ વધી જાતો હશે ન. ઓટી-ઓટી કામમા ન પાસો.
હા, અને પાશું હું પ્રાાઈવેટ સેક્ટરમાં હોય ન્યાં તો બઉ વધારે કામ હોય. બાકી ઓમ ગવર્મેન્ટમાં તો કઈ કામ જ ન હોય તમ કઈ હકો કે હાલ દવા દવાન એટલું જ.
હા, પ્રાઈવેટ સેક્ટરમાં વધી જાય કામ. બધે લોડ ના હોય.
હમ, પ્રાાઈવેટમાં ખોટા ધાંધિયા વધી જાય હે. જરૂર ન હોય ને એવા એવા કામ કરાવે હમજ્યા.
હા, એ લોકોને એમ કે આ લોકો ફ્રી ના રેવા જોઈએ. શું બાકી તમે બસ અમારે ભઈ આ જુનાગઢ છીએ. હવે અમીએ નોકરી, કલાશમાંને કોલેજના લાસ્ટ યરમાંને એવું ચાલે અમારેય.
હમ, આજે તમાર કોલેજ ચાલુ હે? તમે હું એમબીબીએસ કરો ન લાસ્ટ યર? હમ, સારું સારું પછી ગવર્મેન્ટમાં ધ્યાન રાખજો થોડુંક.
હા, એ ગવર્મેન્ટમાં વિસાર તો શે કે આગળના હજી બે વર્ષ ભણી લઈએ. એમબીબીએસ પછી.
હમ, મેડિકલ ફિલ્ડમાં ગવર્મેન્ટમાં વારો આવે ન તો જ આમ છે સારું. પ્રાાઈવેટમાં તો કામ વધી જાય ન પગાર ઓછો હોય.
એટલે જ ને કે આપડે એમબીબીએસ પૂરું કરી પછી બે વર્ષ ભણવાનું આવે તો ભણી લઈએ એમ.
હમ.
પસી જોબ ના સાન્સ વધારે રે ગવર્મેન્ટના.
હમ. એમબીએસમાં હુ હાલે પછી બીજું મોજ આવે કે.
પ આપડે મોઝ આવે અત્યારે લાસ્ટ ઈયર શે તો જોઈએ ઈન્ટનશીપ ને એવુ બધુ હશે. ને ફૂલ બોડી બોડીમાં વર્કઆઉટ કરવાનું રેશે. હા, ઈ લોકો હવે વાનંદ તો બઉ પ્રોગ્રામ તો કર્યો જ કર્યો પાર્ટીનો અને શ્યારે મને વયુ ઝવાનો અને
હમ, એમબીબીએસમાં તો હોય એમ. મે તો હવે નર્સિંગ કરેલું. અમાર આજ કાઈ ફેરવેલ પાર્ટી હતી કે ન કઈ એવું.
ના એવું તમારે કઈ ન હોય. અમાર તો કદાચ હોય કેમ કે પાંચ વર્ષની બેનચ કોઈ નાખી.
ના હોય, એમ તો અમારેય ફેરવેલ પાર્ટી પર અમારી કોલેજ હવે એવી હેન કે કોઈ પણ વસ્તુની હા પાડતા જ નથી. અમે ગ્યાતા પૂછવા બાકી એ તો ફંડ જ નથી. તમાર પૈસે કરવું હોય ત કરો. તમારે પૈસે તો હુ કરીયે.
તો તો પસી તો કોલેજ હોય. ઈવી કોલેજય આપડે ન કઈક ભાવ ન દેવાય.
હમ બીજી બધી કોલેજોમાં હા પાડે સપોર્ટ કરે સ્પોન્સર્સ ગોતાવી દે
હા અમારી એમાં જ છે,
મેં તો ફેરવેલ પાર્ટી શટ કરી હતી મારી સ્કૂલ ટાઈમમાં નવોદયમાં ત્યાં કરી તી જોરદાર ફેરવેલ પાર્ટી અમારે જુનિયર્સ બધા દીધી પૈસા ભેગા કરીને
ઓહ બોવ ધુન્યવાદ છે, એમ
હમ એ બધી વસ્તુ યાદ રહી એમ ગમે એટલી જૂની હોય ને એ બધી યાદ આમ હાયરે જ રહી કે જે મોજ કરી રી હતી જે હતું બધું
હા એ વિશે બધું યાદ રહી જાય
હમ. મારે કેવું હતું સ્કૂલમાં બોવ મોજ હતી ને કોલેજ હાવ બકવાસ છે, મારે એમ એવું હતું મારે
અમારે સ્કૂલમાં મોજ નથી જ્યારે કોલેજમાં મજાશે
અમારા સ્કૂલમાં તો ખરેખર મોજ હતી હો નવોદયમા જ મેં સાત વરસ કાઢ્યા ને ત્યાં જેવી મારી લાઈફ હતી ને આમ ખુશખુશ વાળી એવી અત્યારે સુધ
સાત વર્ષ
હા તો યાર નવોદયમાં છ થી બાર હતો હું છઠા બારમાં ધોરણ હુથી ગર્મેન્ટ ફૂલ ગર્મેન્ટ કપડા એ લોકો આપે પેરવાના
ઓહ.
નહદયમાં ખાસિયત હતી ને એ ક્લાસ થવું પડે એન્ટ્રન્સ એક્ઝામમાં એક જિલ્લામાંથી દહ હજાર જેવા ફોર્મ ભરાય ને એમાંથી એસી છોકરા સિલેક્ટ થાય
તો એસીમાંથી તું એક એમ કે અચ્છા એવું છે.
હ અમારા ગામના અમે ત્રણ જણા હતા હું પાર્થ મારો ફ્રેન્ડ અને એક બીજી છોકરી હતી.
ઓ તો એક જિલ્લામાંથી તણ અહીંયા ગાવમા જ તણ હારુ કેવાયને જીલ્લામાંથી એસીમાંથી તમારા ગામમાંથી ત્રણ આવી જાય તો બોવ મોટી વાત કેવાય ગામ પ્રા વુડ લેવા જેવી બાબત છે.
હા પછી અમારા ગામમાંથી અત્યાર સુધી કોઈ આયવુજ નથી બોલો
તો પછી પસ્તાવવું પડે ગામને
હમ.
નવદોયમાં ખરેખર મોજ હતી હ અમારે અંયા અમને કેટલીક વસ્તુ આપતા ફ્રીમાં રેવા જમ માનુ તો ફ્રી હતુ જ કપડા આપતા ટ્રેક સૂટ આપતા ટી શર્ટ આપતા ચડડો આપતા એ બધું આપતા
બેકને પુસ્તક ને બધું આપતા હશે ને
બુકો આપતા ટેક્સ્ટ બુકો અત્યાંથી જ ફ્રી હતી બધું બોક્સ કંપાસે બોક્સે ફ્રી આપતા બીજું હજી ઘણું હતું એમ તો
તો તો ખાલી કપડા જ લઈ જવાના કે તમારે
હ ખાલી કપડા
અચ્છા એવું છે.
હમ નાસ્તો ફ્રી આપતા અમને જો સવારમાં ના બધા પેલા સવાર માં છ વાગે ચા મળે ચા દૂધ જેને જે પીવું હોય એ હા પછી નાસ્તો થાય અમારે નવ વાગ્યા
હા.
બે લેક્ચર ભણી લેવાના પેલા સાત વાગ્યાથી સાત આઠ નવ બે કલાક ઠેટ નવ વાગે નાસ્તો થાતો પછી નાસ્તો કરીને પછી પાછું ભણવા જાવાનું.
પછી બી લંચ
તારો પછી લંચ પછ બાર વાગ્યા સુધી જ હતી મોર્નિંગ નું, પછી લંચ સુધી બાર એક વાગે થઈ જાય લંચ કરીને, પછી લંચ થી લઈને સાડા તણ વાગ્યા સુધી ફ્રી અમે ત્યારે હુઈ જાતા બધાય.
આરામ કરવામાં
તય્ન થી સાડા ચાર એક કલાક પાછું રીમીડિયલ કહેવાતી ત્યાર પાછું ભણવા જાવાનું.
અચ્છા. અચ્છા રીડિંગ ટાઈમ.
તેમાં એક રીતના હમ્મ. પછી કલાકે એ હાલતું સાડા તન થી સાડા ચાર પછ સાડા ચાર થી અહ પાંચ વાગ્યા સુધીન ફેશ થઇ જવાનું, પાંચ વાગે ગેમ્સ ટાઈમ હાલતો. પાંચ થી છ એક કલાક રમવાનું, બધાને ફરિજયાત રમવાનું.
અચ્છા સ્પોર્ટ ટાઈમ
પછી અહ છ વાગા થી સાડા છ પાછો ફ્રી રહેતા અમે પછી છ સાડા છ એ પાછું ભણવા જાવાનું. એક કલાક પાછી હોવ સ્ટડી કેતા એને સ્ટડી નાઈટ સ્ટડી, સાડા છ થી સાડા સાત એક કલાક ઈ, પછ સાડા સાતે જમવા જાતા ડિનર. હા વચ્ચે એક તો વસ્તુ હા વચ્ચે એક વસ્તુ જ ભૂલી ગયો સાડા ચારએ છૂયટા અમે બધું માંથી પછી બધા જ પેલા નાસ્તા પાછો એટલે ફ્રૂટ હોય તો માં ત્યારે, કેળાન સફરજનને એવું આપતા
તો-તો તમે નવોદયમાં મોજ જ કરી એમને.
હોવ, આ તો અમારો શેડ્યુલ કવ હું, મોજ તો અમે બીજી ઘણી કયરી એમ.
હમ્મ. પણ આ રીતે પણ મોજ થઈ હશે કા થઈ શકે ને?
હા એ પણ. પછી સાડા સાતે પાછું ડિનર થતું, પછ સાડા સાત થી સાડા આઠ હુધી ડિનર હાલતું, નવ વાગે એસેમ્બલી થાતી એક પછી નવ થી દસ કરી તમે એક કલાક, પછી દસમા અને બારમા વા ળાવને નવ થી સોરી દસ થી બાર બે કલાક પાછું જાવાનું ભણવા.
બાર વાગે રાતના?
હોવ રાતના બાર વાગા હુધી. પહી એમાં તમ છૂટછાટ, યા ત્યાંરે કોઈ ત્યારે ટીચરે ન હોય કોઈ કઈ હોય નહી ત્યારે તમારે હુઈ જાઉં હોય તોઈ હુઈ જાવાનું તમારે હોસ્ટેલે જઈન હુઈ હોય તોય હુઈ જાવાનું. હા ટૂકમાં ઈ બે કલાક આમ ફ્રી આમ ફ્રી સ્ટડી હતી, સેલ્ફ સ્ટડી. જેને વાંચવું હોય ઈ વાંચે, ન વાંચવું હોય ઈ હુઈ જાવ. હમ્મ, પાછું ઘણાય ને એવું હોય ને કે રાત તે નો વાંચવામાં મજા આવે વેલા ઉઠી ને વાંચે. હા ચાર વાગે ઉઠીને વાંચતાન પાંચ વાગે ઉઠતા, એટલે પછી રાતે બાર વાગે હુધીન નો જાગતા એમ, ઈ કલાક એક વાચતા અગિયાર વાગા હુધી, અડધી કલાક સાડા દસ વાગા હુધી પછી સુઈ જાતા ઈ. એ વહેલા ઉઠતા. હા.
એવું હતુંક શેડ્યુલ અમારું. રવિવારે અમારે ભણવા જવાનું એવું નહી કે રવિવારે રજા.
એવે ભણમન
હા રવિવારે સવારના નવ થી બાર વાગ્યા સુધી તન કલાક પઈ બધી સેલ્ફ સ્ટટી
અચ્છા
હમ એમાં ખુદ થી વાંચવાનું કોઈ ટીચર આમ કોઈ ટીચર આવે તોઈ ને આટો મારી ને વેજે કોઈ કઈ તોફાન નથી કરતું નેમ બાકી કોઈ એમ
હું રવિવારે ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમે રવિવારે
સ્પોર્ટ ટાઈમ આખો દી પછી છોકરા રમતા જ હોય અમારે જો એક ટીબી હોય આખા સ્કૂલ વચ્ચે અમારા મેસમાંથી ભોજનાલયમાં એક્ટિવ તો રવિવારે હું તો આખો ડી ટીવી જ જતો મોબાઈ બાજુ બાકી જઈને રમવામાં રશ વધારે હો એ રમવા જતા મને રમવામાં એટલું કઈ હતું નહી હું બે ત્રણ ગેમ રમતો ચેસ રમતો એક એક ટેબલ ટેનિસ રમતો બસ અને એક કબડ્ડીમાં એક હતો હું
હા
બાકી બીજા બધા મોટા ભાગે ક્રિકેટ રમતા મને ક્રિકેટમાં પેલાથીને જ ક રસ
રસ નથી ને આવડતું પણ નઈ હોય ને
નહી એમ તો રમેલો અમારે ફરજિયાત રમવું પડે છે ટુર્નામેન્ટ થઈ ને અમારે ઈન્ટર હાઉસ કેવાતું ઈ અમારે ચાર હાઉસ હોય હાઉસ એટલે હોસ્ટેલ ના નામ ચાર હા અરાવલી નિલગિરી શિવાલેખ ને ઉદયગીરી ચાર હતા હાઉસ ન નામ હું ઉદયગીરી ન હતો હા તો અમારે દર છ મહિને હે ને એક ઇન્ટર હાઉસ થાય એટલે કે આ ચાર હાઉસે શે ને ઈ ચાર વચ્ચે બધાાય મેચ ચેસ વાળા ના મેચ હાલે ક્રિકેટ ના મેચ હાલે કબ્ડી ના મેચ હાલે એમાંથી જે જીત બધ વધારે એ હાઉસ ને મળતી હાઉસ ટોફ તો એઈ ટાઈમે અમારા ઉદયગીરીમાં અમા છોકરા ચાલીસ જેવા હતા એસી જુનિયર અમારા જે હતા ને એ ચાલી ને અમે સિનિયર ચાલી એટલે બેતું જવા હાતા છોકરાઓ ઉદયગીરી ના હા તો એમાંથી ઉદયગીરીમાં અમારે બોહ ઓછા ક્રિકેટના પ્લેયર હતા તો એમ અમારે રમવાજાવું જ પડતું એમ
અચ્છા
હા એટલે બધાને બધી બધી ગેમમાં હોય જ મારે હવે જો કેવું હતું કે અમારે ક્રિકેટ વોલીબોલ ને ટેનિસ એ ત્રણ વસ્તુ એક દિવસમાં થતું એટલે જે વોલીબોલ ને ટેનિસ રમતા હોય ક્રિકેટમાં જાય જ નો હા અને હું કબડ્ડી ટેબલ ટેનિસ અને ચેસ રમતો તો ચેસ તો અમારે ઓમ થતી કે કલાક ન જ થતું કલાકમાં બધા જ મેચ થઇ જતા હ બાકી વોલીબોલ ના એને મેચ તો વધારે વધારે
હા એમાં ત્રણ રાઉન્ડ પડે કોઈ થાય ક્યાં તો શું થાય
હા ઈજ ને એટલે મારે ક્રિકેટમાં જવું પડે એમાં તું કેમ કે બીજા બધા હતા ટેનિસ વાળા હતા અને ઓ બીજી કઈ ગેમ કીધી મેં
ચેસ વો
નહી નહી વોલીબોલ ટેનિસ અને ક્રિકેટ ત્રણ એક દિવસમાં થતી ને
અચ્છા હા હા
હા એટલે ટેનિસ વાળા પ્લેયર ને વોલીબોલ વાળા પ્લેયર ક્રિકેટમાં નો જઈ શકે રમવા તમારે વહીધા કોણ કબડ્ડી ને ચેસ ને એ બધા વૈધા
હા સમય ન અભાવ રહીને બાકી બીજા પ્લેયરને
હા
સારું તો મેં તો બઉ વાત કરી રાખું પછી કરું કોલ તમને
હા વાંધો ને તો જમી બમી ને નિરાંતે કરશો કોલ બીજું શું
હ ભલે ભલે હાલો ભાઈ